કઈ નહી મિત્ર ઘરે બેઠો છુ.
હમ મજામાં. મજામાં છે તું.
હા મિત્રો મજામાં શે તમે મિત્રો મજામાં શો.
હા હુ પણ મજામાં
હા મિત્ર
આવે છે
હમ્મ.
હલો અવાજ આવ તો છે
તમારે આવાજ થોડા
હા તો શૂ તમે મને થોડી સરકારી યોજનાઓ વિશે થોડી ઘણી માહિતી મને આપશો?
સરકારને આપણે જે સરકાર ન એના સુવિધાનો જે લાભશે મિત્ર એ ઘણા બધા ખેડૂતો એ મિત્ર અને
બધી જ જગ્યાએ સરકારને બધો લાવો આવે છે મિત્ર. તમે જોઈ શકો. ભરવામાં
ખેતીમાં બિજનેસમાં ક્યાં પણ સરકારની ઘણી બધી લાગૂ આવે છે, જો કે ખૂબ સારા લાભો થાય છે,
તમારી વાત સાચી છે, કારણ કે એમ સરકારની,
એવી છે કે જે, જે એ આગળ જાય એ માટે, પાડતા હોય છે ને એમાં સરકાર એ જે છે, એ બધા જ જે લોકો છે એ એ લોકો માટે હોય છે, એટલે એ લોકો માટે એ લોકો સુવિધા આપતા હોય ને, તમને ખબર જ છે, કે જે સરકાર છે તે વિદ્યાર્થીઓ માટે, પછી યુવાનો માટે ને અમુક એવા ઘરડા હોય. તો એ લોકો માટે કામ નહી થતું હોય તો એ લોકો માટે હો એ લોકો પૈસા આપતા હોય છે ને ખેડૂતો માટે, એ લોકો માટે અલગ અલગ એવી યોજનાઓ આ આપતી હોય છે, આપડે જોવા જઈએ તો જે વિદ્યાર્થી હોય. તો વિદ્યાર્થીઓ માટે એ લોકો જે છે, એ લોકો, સ્કોલરશિપ આપતા હોય છે, ખાવાનું વ્યવસ્થા કરી આપતા હોય છે, ભણવાની વ્યવસ્થા કરી આપતા છે, કે પછી એ લો લોકોને જે કપડા હોય કે એ લોકો ની પણ વ્યવસ્થા કરી આપતા હોય છે,
જેથી કરીને જે વિદ્યાર્થીઓ એમ જે લોકોની આર્થિક એમ પરિસ્થિતિ નબળી હોય, તે લોકો ભણી ગણીને આગળ વધે. તે માટે તે લોકો આવું બધું, કરતા હોય છે, ને બીજી વાત જયારે આ ખેડૂતોને આવે તો, ખેડૂતોમાં હો એ લોકો પાક વીમા યોજના, ને જે સંકલિત ડેરી વિકાસ યોજના જે મહિલાઓ માટે, એ લોકો આપતા હોય જેમાં સબસીડીની એ લોકો આપતા હોય છે, એમાં આપડે એમ જોવા જઈએ તો જયારે પણ, જે કોઈ ઇલેક્ટ્રિક એવું વસ્તુ લેતા હોય ખેડૂતો, તો એની અંદર એ લોકો જે છે, તે એમ આખા પૈસા તો નહી પણ જે, કઈ પણ વસ્તુ લે જેમ કે ટ્રેક્ટર એ લોકો લે તો થોડી ઘણી એ લોકો સબસીડી આપીને, એ લોકોને સહાય કરે છે, જેથી કરીને એ લોકોના ઉપર, એમ આખો ભાર ના આવે. તો એ સારી વાત કેહેવાય. ને તમને ખબર જ કે ખેડૂતો જયારે કાઈ પાક નુકસાન થાય. ત્યારે પણ એ લોકો જે છે, એ હ એ લોકો માટે થોડા ઘણા પૈસા આપીને. અ જે પણ અ એ જીવન જરૂરિયાત. માં થતું એમ આખું તો નહી પણ થોડું ઘણું એ લોકો આર્થિક સહાય રૂપે, એમ ભાગ ભજવે છે, એ સારી વાત કે હ મિત્રો તમને ખબર જ છે, કે જે, અમુક એવા લોકો છે જેમ કે શ્રમિકો છે, એ લોકો માટે જે બાળકો હોય એ લોકો બનાવતા હોય. તો જે એ લોકો માટે પણ એ લોકો અલગ અલગ જેમ કે લેપટોપ સહાય યોજના, ટ્યુશન સહાય એવી અલગ અલગ એ આર્થિક પરિસ્થિતિ જેની નબળી હોય એ લોકો માટે લોકો સુવિધા આપતા હોય. તો એ સારી વાત છે સુ મિત્ર તમારા બાજુ પણ આવા જે એમાં આપડે વાત કરીએ ખેડૂતો ખેડૂતોનો આવો બધો લાભ મળે છે?
હા મિત્ર આપણે જોવા જએ તો મુખ્ય સરકારી યોજનાઓ જે છે એ ખેડૂતોને મળતા હોય છે જેમ કે આયુષ્માન ભારત યોજનાઓ ને ગરીબ અને પાત્ર પરિવારને મફ મફત સારવાર ની સુવિધા મળતી હોય છે નિર્ધારિત હોસ્પિટલમાં લાખો રૂપિયા સુધીની જે સારવારનો લાભ મળે છે પછી આપણે પ્રધાનમંત્રી મંત્રી આવાસ યોજના પી એમ એ વાય એક ઘર બનાવવામાં અથવા ખરીદવા માટે આર્થિક સહાય લોકોને પૂર પાડે છે બે લાખ સુધીની એ પાળજ આર્થિક રીતે નબળા વર્ગને પોતાના ઘરનું સ્વપ્ન પૂરું કરવામાં મદદ કરે છે. અને એમ જોય તો બીજ પન જે સરકારી યોજના છે એ મુખ્યમંત્રી યુવા સવ સ્વલમ યોજના. એમ એન્જિનિયરિંગ ડેવ ડિપ્લોમા અને અન્ય ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફી સાયન્સ પ્રદર્શન પણ સહાય મળે છે એથી છોકરાઓ તેમનું ઉજ્વલ ભવિષ્ય ચાલી શકે છે. થરી રતે આગળ વધી શકે છે આ લાભ સરકારી છોકરાને ઘણા બધા રીતે મદદગાર કરે છે પછી નમ ઇસ્ટેબલ યોજના પણ એક છે યોજના જે કોલેજના પ્રથમ સબસડી ટેબલેટ આપવામાં આવે છે. અને અને બીજી એ સ્ટુડન્ટને સરકારી યોજના મજૂર થઈ છે જેમ કે બસ પાસ ત્યાંથી જે અપડાઉન કરતા હોય છોકરા હોય એમને ઘણા બધા ગામ હશે. જે લોકો ને અપદાન કરવામાં તકલીફ પડે છે તેલી અપદાન કરતાય. કેમને બસ પા વાળ પૈસા મળે છે. રાહત મળ
હા એ એમ કે જે અમુક એવા વિદ્યાર્થી હોય કે જે લોકોના જે ભાડા ચુકાવીને એ લોકો કોલેજ કે શાળાઓ એમ જઈ નહી શકતા હોય ની જે સરકાર છે એ લોકો એ જે જે છોકરીઓ છે એ લોકોને માટે ફક્ત દસ રૂપિયા એ વાત સાચી સારી કહેવાય કારણ કે જે છોકરીઓ છે એ લોકોને વધારે તોઈ ભણાવવા ન ઈચ્છે પણ અમુક એવા એ સરકારે પણ બહુ ધ્યાન આપ્યું ને છોકરીઓ માટે અલગ અલગ પ્રભ પ્રકારની એવી યોજનાઓ બનાવી નમો લક્ષ્મી એવી ને બીજી જગ્યા બેટી બચાવો બેટી પઢાવો ને એવ બધીને અ તમને ખબર જ છે કે પાસ દરમિયાન છોકરીઓને માત્ર દસ જ રૂપિયા ભરવાના હોય કે દૂર તો એ ખૂબ જ સારી વાત કેહેવાય ને જે વિદ્યાર્ છે એ રૂ કૉનો માટે સારું કેવાય કે જે વિદ્યાર્થી એ છોકરાઓ છે કે એ લોકોને સત્તર ટકા જેટલા પૈસા બરવાના હોય ને બાકી જના જે પૈસા છે એ સરકાર ચૂકવી આપે. જેથી કરીને આવા જવાનો જે ખર્ચ છે એ થોડો ઓછો થાય. તો એ ખુબ જ સારી વાત કહેવાય મિત્ર ને તમને ખબર જ છે કે કોઈ પણ એમ આપડે અ કઈ ભણતર દરમિયાન આપડે કોઈ વસ્તુઓ લેતા હોય ઈન્સ્ટ્રુમેન્ટ સાધનો લે તા હોય પુસ્તકો લેતા હોય તો એ લો કો માટે જયારે આપણે સ્કોલરશીપનુ ફોર્મ ભરીએ તે દરમિયાન એનો અલગથી ફોર્મ ભરવાના આવે જેથી કરીને એ લોકો થોડા ઘણા પૈસા આપે જેથી કરીને જે આપણને એમ સહાય થાય. તો એ ખુબ જ સારી વાત કહેવાય મિત્ર ને તમને ખબર જ છે એ જે અદરની જે ભારત દેશ છે એ વાશે એ યુવા જે છે એ સારી રીતે એ એ લોકો એજુકેડ થાય તો આ ભારત દેશ છે એ ખુબ પ્રગતિ કરશે. કારણ કે તમને ખબર જ કે ભારત દેશ જે છે એ વસ્તીમાં અંદર એ એક પર આવતી વસ્તી ને ખબર છે કે આપણી અંદર જે યુવાઓની સંખ્યા છે એ પણ ખુબ જ વધારે છે. જેથી કરે આગળ જઈને જે આપડો જો દેશ એજ્યુકેટેડ એ બધા યુવાનો રેય તો આગળ જઈને આપણો દેશ એમ બધા જ ક્રમાંક છે એમ પ્રથમ નંબરે આવે. તો એ સારી વાત કેવાય મિત્ર.
મિત્ર જોવા જઈએ તો હા મિત્ર વિવાહ સહાય પેન્શન હો ના એ પણ યોજના આપણને સરકાર તરફથી મળે છે જેમાં વિધવા મહિલાઓને અને ના જે વૃદ્ધ લોકો એ લોકોને આર્થિક સહાય મળે છે બે બે હજાર એમ કરીને લોકોને દર મહિને પૈસા મળે છે પછી
સ્ટુડન્ટને તમે કીધું તે પ્રમાણે ડિજિટલ સ્કોલરશીપ એમ ઘણી પ્રકારની સ્કોલરશીપ મળે છે એનાથી સુરતને જેની આર્થિક સ્થિતિ સારી ના હોય એ લોકો સારી રીતે ભણી શકે છે. પછી પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના પણ એક યોજના છે જેમાં ગરીબ પરિવારો અને મહિલાઓને એલપીજી ગેસ કનેક્શનની સહાયતા આપ સમજો ને આપડા ગામડામાં ઘણા બધાના ઘરે એલપીજી ગેસ હોય છે એ પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના હેઠળ મળે છે. એનાથી સારું એવું ઘરોમાં કે વાનગી બનાવવામાં આવે રસોઇ કરવામાં તપલીફ નહી પડતી હોય એટલો ચોમાસામાં લાકડા મળી ન રહેતા હોય તો એલપીજી ગેસને લીધે આપડે કરી શકીએ એ મહિલાઓ માટે ખુબ જ સારી યોજના છે તમને શું લાગે છે મિત્ર. હા પછી મિત્ર આ એક ખેડૂત પણ એક છે જેમાં ખેડૂતોને ખેતીના સાધનો સિંચાઈ, પશુપાલન, બગાયતા વગેરે માટે પણ સહાય મળે છે એનાથી ખેડૂત સારી રીતે ખેતી કરી શકે છે. બ ગામડાઓમાં ખેતી અ જે યોજના
આપડા ના અ અંદર આવી ગયેલી છે ને એ લોકો દર મહિના દરમિયાન કેસ અદલા બદલી કરતા કે આપી જતા હોય છે તો એક સારી વાત કહેવાય. એ તમે પણ તમારો જે કિંમતી સમય છે એ મારા માટે ફાળવ્યો એ બદલ હું તમારો ખુબ ખુબ આભાર માનું છુ ધન્યવાદ મિત્ર.
એ હા મિત્ર.